બોલ?
હા જો વરસાદ ચાલુ થઇ ગયો. હા તો આપડે હા મમ્મી બનાવેસ જો જમવાનું તો. મને કે કે તું છે ને કાલે વેલાહાર ઉઠી જાજે ને માથું બાથું ધોઈ નાખજે ને કાલે ગીત સે ને કે ડાળ ભાત ને સંભારો ને એવું બનાવવાનું છે ને કરજે, સંભારો મનેકે આવી રી ના બનાવજે તો હું ભાઈ વઘાર કરી. એમાં બધી ઝીણું ઝીણું મોરી ને
કાલ
એમ બનાવી નાખજે. હા કાલે વરસાદ હે બીજનો
ફૂલ ઓ હે વરસાદ.
ફૂલ આયો વરસાદ!.
સત્તાધાર તો બહુ હતુ.
હા
પધ
હે?
જુના બાજુ મસ્ ઈ.?
હા ન્યા ઓલે અમાર દાદી વાત કરે કે મારા કાકા છે ને નાના કાક એ કે પર બ્રો દર ખેલી જાતા કે
હા ઈ સાતા રયા.
જુનાગઢ સાઈડ હા જુનાગઢ સાઈડ આયવુ ને? પરબ દર વખતે જાતો. હા
તે અમે એક વાર ગયા તા ને એક દિવસે બીજ ના દિવસે ત્યા ગયાતા ને બહ વર્ષ બધું ત્યા ફૂલ હવ
હે?
હમ હ ફુલ આયવો
હા વરસાદ જો વયધો આ ગડી
હા સાટા સાટા અ આ ફૂલ આયવો.
ફુલ આયવો તો ધીમેક થી તો હોય તો હું બાર બાર ટેસ બુ અરે! કાલે મારી દાદી કે કે તું જમવાનું
આપડે હ ગેરેજ છે, ને ત વરીએ ને તારું ઘર
તછ હા હા યાદ છે ગલી ની પાછળ ગલી માં તું આવ ને તમારી બારી આવે બે બારી ને અહિયાં આગળ આવી જા ને આ ગલી ની બહાર ની પણડતાજ ભર છે આવમાં.
ફરવા લ્યા હતા હ
મેં આપડાે મન
હા. હા જ્યાંથી આવે. ત્રણ રસ્તા પડે ત્રણ થી ચાર રસ્તા બોલ. ઘરે આવવાના.
અ
અને ગલ્લીમાં એ ન કઈ.
હા ઓલી વિજયપાન ની ગલી છે ને.
હમ
જે પાનની ગલી છે ને ત્યાં થી પછી એક ખમે ઘર ની આમે એક રસ્ તો પડે ને ખોલો ગણપતિ મંદિર નો. ઓલોહી.
તમારે તો ત્યાં નવરાત્રી થાય નેપ બાજુ મંદિર છે ને.
હા ઓલા રામાપીર ના ચોક માં.
હા
આમ પી ના હોટે ખસ. યાં થાય નાની મુની હમારી પૂરતી.
તને જાઓ?
જાય ને રમું ક્યાં છે? હા હું તો જાઉ હવે જાઉ તો જાઉ બ ન જાવ.
અમારે તો હમે મેદન
યા તો ખાવાનું એક થી એક આપે એવું રોજે.
હા અમારે અહીંયા બાજુમાં જ થાય હામેશ થાય અમારે મોટું મેદાન છે નેં.
હા હા તમારે તો ન્યાદ થ ને.
હ આવતી તો ક બાજુ નવરાત્રીમાં.
આવે કોક દિવસ જોવા.
મસ્ત થાય.
ગ્લાસ લાવતો મમ્મી મમી ગ્લાસ આપતો.
બ સર જજીી
ન પુરા આવે રાખશે.
ગાયત્રી મંદિર ત્યાં પછી એક કોલી મારી મમ્મી હેરી વાળવા જસ ને પેલા હવે તો ન જતી. ત્યાંય બહ મસ્ત થ ઈ લોકો
હે મમ્મી કેસ કે ઘઉ નો ડબ્બો આપી દીધો બાજરાની દેવાની બદલે
શાંતિ
કેરા આા કોણ કોઈ નાનું બચચું છે હું નહ
ક્યા
અવાજ આવાજન
એ બિલાડી ન બસશે ને આ પાડા નાના નાના છે ચાર
હ બિલાડી આ તો બિલાડો આવે
આ અહીયા નાના નાના હ નાના નાના બાથી અમારા આંગણા માં હતા ને તેમ પાળી લીધા પછ મીંદડાને ખાઈ જસ ને ત્યા બિસારા આવતી ક્યાં રે ત એમ પડ્યા પછી
હા તે રખાય તમારે તો ડેલો છે ને અંદર
હા પણ મિન્દ્ર ખા સા રેવા દેતા નથી જોઈ એનું જ કેતી અમારે છે વાવાઝોું નોતું એ ઓલું આપડેધું પડી ગયું ને બધ આખું મૂળ માંથી અમારે જમૃસ પડી ગઈ ત આખી મૂળ માંથી
હમ
તે વંડી પણ પાડી નાખી મડી આવે જમરુક બહ હોય તો પણડ એમાં હા હવે સાધા સાદા ખાલી ગ
જોુ ને હું એક દિવસ એક દિવસ નથી આવતી આવી તારી ઘરે ખબર હોય તો
કેટલા જમરુ ખાવતા હો કેટલા આવતા એમાં તો
હમ ત્યાં અમારી ઘર ની અમે જાડ નથી અવાર અવારમાં મા મમ્મી ત્યાં ગઈ નથી કે આજે તો ક ઘરે રોકાણ કે આજે હું વાત છે કે અમારો કે જમડુક પાડવા દ હતી મહેક છે ને ત્યાં બેન પણ જ છે આગે થી એવા પાડવા દીધા એને સારું બને મારી મમ્મી બધી સાર સારું કાઢશે ત્યાં તમારે આ કઈ આપે નવરાત્રી માં હ
હલો
ફૂલ આવતો હે ગ બ
ન હવ